હેલો.
કેમ છો?
હા, હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે સ્કૂલમાં ટાઈમ મેનેજમેન્ટ વિશે ડિસ્કશન થયું હતું.
વાહ, આ તો બઉ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.
હા, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પણ ઘણા લોકો ટાઈમનું ઇમ્પોર્ટન્સ સમજતા નથી.
બિલકુલ, એક વાર ટાઈમ નીકળી જાય પછી પાછ-પાછો આવતો નથી.
હા, આ વાત તો સાચું છે. તને લાગે છે કે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે જીવનમાં?
હા, ચોક્કસ ટાઈમ મેનેજમેન્ટ તો બહુ જ જરૂરી છે જીવનમાં.
કેમ જરૂરી છે?
કારણ કે, પ્રોપર પ્લાનિંગથી જ કાઅ બધા અ કામ ટાઈમ પર થઈ શકે.
હમ્મ, આ વાત તો સારી છે. ટાઈમથી અ સારી પ્લાન સારી ટાઈમ પર હો જ શકે નહી તો બધું પેન્ડિંગ રહી જાય છે અને પછી ટેન્શન પણ હોય તે અલગ તને ક્યારે એવું થાય છે કે કામ ટાઈમ પર કમ્પ્લીટ ના થવું હોય.
હા, ઘણી વાર.
હમ્મ, પછી શું થવું?
લાસ્ટ મોમેન્ટમાં હરી થઈ હરી થાય અને સ્ટ્રેસ પણ થાય.
હા, આ વાત તો સાચું છે લાસ્ટ મુમેન્ટમાં બહુ સ્ટ્રેસ હોય છે. મને પણ એક્ઝામ ટાઈમમાં અ સ્ટ્રેસ આવે છે.
હા, જો પહેલાથી પ્લેનિંગ કરીએ તો પ્રેશર ઓછો થાય. તમારે ટાઈમટેબલ બનાવવા ની આદત છે.
હા, મને ટાઈમટેબલ બનાવવાનું આજદ આદત છે પણ રોજ ફોલો નથી કરાવતું. અને તું?
હા, મારું પણ સેમ. પણ ટાઈમટેબલ થી આઈડિયા મળી જાય કે ક્યારે શું કરવાનું છે?
હા, આ વાતો સાચી છે ટાઈમ ટેબલ બહુ હેલ્પફુલ હોય છે. ઓર્ગનાઈઝ ફીલ થાય. અ સ્ટુડન્ટ માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હોમવર્ક, સ્ટડી, રેસ્ટ અને ફન બધા માટે ટાઈમ જોઈએ જો પ્રોપર બેલેન્સ ના હોય તો પ્રોબ્લેમ થાય હેલ્થ પર પણ અસર પડે તને સવારે જલ્દી ઉઠવું ગમે છે
એ તો તમને સાચી વાત કીઘી ના પણ મને સવારે જલ્દી ઉઠવું નથી ગમે પણ હું ટ્રાય કરું છું
હમ આ તો સાચી વાત છે સવારે બધુ કામ થઈ શકે ને
હા મોર્નિંગમાં માઈન્ડ ફ્રેશ હોય જ છે એટલે ઘણા સક્સેસફુલ લોકો સવારે જલ્દી દેવઠી છે
આ વાત તો બિલકુલ સાચું છે સક્સેસફુલ લોકો સવારે જલ્દી ઉઠવું છે તને પ્રોસ્ટશન ની આદત છે
થોડી ઘણી
મને પણ થોડી ઘણી આદત છે પછી કરીશ કરતાં કરતાં કામ વધી જાય અને પછી એક સાથે બધું કરવું પડે એટલે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે તને મોબાઈલ વાપરવામાં ઘણ ટાઈમ જાય છે હમ
હા એ તો તને સાચી વાત કહી હા મોબાઈલ વાપરવામાં ઘણો ટાઈમ તો જાય છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં
જો આમાં ટાઈમ ની ખબર નથી પડે એટલે સ્ક્રીન ટાઈમ કટ્રોલ કરવા જોઈએ બહુ મુશ્કેલ હો જાય છે નથી તો સ્ટડી પર અસર પડે તને લાગે છે કે ડિસ્ટ્રેક્શન ટાઈમ વેસ્ટ કરે છે
હા બિલકુલ મોબાઈલ ગેમ્સ અને એક્સ્ટસ્ટ્રા ચેટિંગથી ઘણો ટાઈમ વેસ્ટ થાય અને પછી ઇમ્પોર્ટ કામ બાકી રહી જાય ટાઈમ મેનેજમેન્ટ થી જ ડિસિપ્લિન પણ આવે છે લાઈફ ઓર્ગનાઈઝ લાગે છે
આ વાત તો સાચું કવું છે અ મોબાઈલથી ડિસ્ટક્શન બહુ હોય છે ટાઈમ ઓછું જાય છે ઓર્ગેનાઇઝેશન બહુ જરૂરી હોય છે લાાઈફમાં ટાઈમ માટે તને કોઈ ડેલી રૂટીન ફોલો કરવું છે
તો હા ટ્રાય કર્યું છે
શું રોટીન તું કરું છું
અ સવારે ઉઠવું એક્સરસાાઈઝ કરું અને પછી સ્ટડી કરું અમારા ફ્રી ટાઈમમાં
વાહ આ તો મારા બહુ સારી આદત છે સવારે ઉઠવું એક્સરસાઇઝ કરું સ્ટડી કરવું તો એક્સરસાઇઝ અ કરે છે
હા ક્યારેક કરું છું
ટાઈમ મેનેજમેન્ટ હેલ્થ હેલ્થ માટે પણ બહુ યુઝફુલ હોય છે કે
હા એ તો તારી સાચી તને સાચી વાત કઘી પ્રોપર સ્લીપ માટે પણ ટાઈમ કાઢવો જોઈએ. રાતે મોડું સુ સુડી જાગલ હેલ્ધ નથી તમારે એક્ઝામ ટાઈમમાં પ્લેનિંગ કરીને સ્ટડી કરવું ગમે છે.
હા મને એક્ઝામ ટાઈમમાં કરવાનું ગમે છે સબ્જેક્ટ ડિવાઈડેડ કરીને સ્ટડી કરું છું આ આ ટેકનિક બહુ કામ આવે છે.
હા આ સારી ટેકનિક છે એક સાથે બધું સ્ટડી કરીએ તો કન્ફ્યુઝન થાય.
હમ આ વાત સાચી છે બહ કન્ફ્યુઝન હોય છે એ માટે આ ટેકનિક કામ બહ આવે છે તને અ નોટ્સ બનાવી આદત છે.
હા હું તો શોર્ટ નોટ્સ બનાવું છું, એ એ ટાઈમ પણ સેવ કરે છે, અને બહુ હેલ્પ પણ કરે છે, સ્ટસ સ્ટડીમાં
હા બિલકુલ સાચી વાત છે શોર્ટ નોટ્સ, ટાઈમ બહુ સેવ કરે છે ટાઈમ મેનેજમેન્ટ, ફક્ત સ્ટુડન્ટ માટે જ નથી.
હા એ તો તારી સા તને સાચી વાત કીધી, બધા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે ઓફિસમાં પણ એમ્પ્લોઈઝને ટાઈમ મેનેજ કરવું પડે, અને હાઉસવાઈફને પણ ઘણા કામ સંભાળવા પડે, અને ઘરના બધા કામ ટાઈમ થી કરે છે હાઉસવાઈફ. તને લાગે છે કે પંક્ચ્યુઆલિટી પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા હા મને લાગે છે પંક્ચુઅલિટી ઇમ્પોર્ટન્ટ હોય છે, લેટ આવવું સારી વાત જ નથી, બીજ આવડ ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. સ્કૂલમાં લેટ આવવાની તો પનિશમેન્ટ મળી જાય છે.
હા એ તો તને સાચી વાત કીધી, તને ક્યારે લેટ થવાથી પ્રોબ્લેમ થઈ હતી?
હા મને બહુ બાર હોય છે, અ એક વાર એક્ઝામ હોલમાં ઓલમોસ્ટ લેટ થઈ ગયો હતો.
પછી?
અ પછી તે હું લખી હતો કે ટાઈમ પર પહચ્યું. પહોંચી ગયો હતો, નહી તો પ્રોબ્લેમ થાય છે.
હા એટલે હવે હું પેલાથી રેડી થઇ જાઉં છું.
હમ આ સ્માર્ટ આઈડિયા છે.
હા તને ટુ ડુ લિસ્ટ બનાવી ગમે છે?
હા મને ગમે છે મોબાઈલમાં બનાવું છું ડુ લિસ્ટ.
હા એથી કામ યાદ રહે છે. અને કમ્પ્લીટ કરીએ પચીસ સારું લાગે.
આ વાત સાચી છે, આ. આ બહુત યુઝફુલ હોય છે, ટાઈમ મેનેજમેન્ટથી કોન્ફિડન્સ પણ વધે છે, કામ ટાઈમ પર થઈ જાય એટલે સ્ટ્રેસ ઓછું થાય, અને તને લાગે છે કે સક્સેસફુલ લોકો ટાઈમનું વેલ્યુ સમજે છે?
હા ચોક્કસ, કારણ કે સક્સેસ માટે હાર્ડવર્ક સાથે ટાઈમ મેનેજમેન્ટ પણ જરૂરી છે.
આ તો બિલકુલ સારી વાત છે, સક્સેસ માટે હાર્ડવર્ક સાથે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી હોય છે, તને.. ફ્રી ટાઈમ ઈન્પોર્ટેન્ટ લાગે છે? છે?
હા ફ્રી ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય છે માઈન્ડ ફ્રેશ કરવા, માટે પણ વધુ ફ્રી ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, બેલેન્સ કરવું જરૂરી છે.
આ વાત તો સારી છે, ફ્રી ટાઈમનું યુઝ કરવામાં બહુ જરૂરી હોય છે, તને કઈ મોટિવેશન કોટ યાદ છે? ટાઈમ વિશે.
ટાઈમ વન લોસ્ટ નેવર કમ્સ બેક.
વાહ બહુ સારી કોટ છે.
હા અ અને તને?
અ હમે ટાઈમ ઇઝ મની.
હા આ પણ ફેમસ છે, તને લાગે છે કે નાના બાળકોને પણ ટાઈમ મેનેજમેન્ટ શીખાડવું જોઈએ?
હા આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, નાની ઉંમરથી સારી આદત પડે છે, પછી ફ્યુચરમાં બહુ હેલ્પ હોય છે ટાઈમ મેનેજમેન્ટ, તને ફ્યુચરમાં કઈ સારી આદત ડેવલપ કરી છે?
અ મોબાઈલ ઓછો વાપરું અને ટાઈમ પર કામ કમ્પ્લીટ કરવું એ.
હમ્મ આ તો બહુ સારી વાત છે તો શું અ
પ્રૂવ કરવા માંગે છે
હું પણ મોબાઈલ ઓછું વાપરું અને ટાઈમ પર ફોકસ કરું છું અને સ્ટડી પર બહુ ફોકસ કરું છું અ તો શું અ ઇમ્પ્રુવ કરું છું
હા મેં કહ્યું ને કે મોબાઈલ ઓછો અને વાપર ટાઈમ ઓછો વાપરવું મોબાઈલમાં એ
હમ્મ
ચાલો ફિર આપડે મળીને વાત કરીએ.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.